હાલ મિત્ર
કેમ છો મિત્ર?
મજામાં સે મિત્ર.
હા તો તમેં કઈ જાણવા માંગો છો મિત્ર?
હા ખેતી વિશે કઈક જણાવો ને.
હા મિત્ર તમને ખેતી વિશે થોડોક જણાવો. ખેતી એ આપ આપણા ભારત દેશનું એક ખેતી પ્રધાન દેશ છે. તેમજ ખેત ખેતીમાં જોઈએ તો આપણી વસ વસ્તી વધ વધારે ખેતી પર આધારિત છે. જે ખેડૂતોની પોતાની મહેનત, પરિશ્રમ. અને ધીરજથી જે અનાજ, શાકભાજી, ફળ, કઠોળ. એવું અન્ય પાક જે ઉત્પાદન કરતા હોય છે. તેનાથી જ આ દેશ ચાલતો હોય છે. જે ખેડૂતને અન્નદાતા તરીકે પણ આપણે કહેવામાં આવે છે. જો ખેતી વ્યવસ્થાનો મહત્વનો એક આધાર છે. જે દેશ સાથે સંકળાયેલો છે. જો ખેતી જ ન હોય તો આપણે જીવનની કલ્પના બી શક્ય નથી. કોઈ પણ મનુષ્ય પણ જીવી શક તો નથી એટલે માટે ખેતી ખૂબ જ જરૂરી છે. જો ખેતીથી ઘણા બધા લોકોને રોજગારી પણ મળતી હોય છે. આપણી ખેતીમાં જોઈએ તો કેટલાક મહત્ત્વના મહત્વના પાક જોઈએ તો કપાસ છે. ટ્ટી, ઘઉ, ચોખા, મગફળી, કેળા. અને ડાંગર જેવા અન્ય પાક દેશની સમુદિનું મહત્વ યોગદાન આપે છે. જેનાથી ઘણા બધા લોકોને રોજગારીની તક પણ પૂરી પડતી હોય છે. અને ઘરનો ચૂલો પણ સળગે છે. આ ખેતી એ એ વ્યક્તિની મહત્વની કામગીરી છે. જો ખેડૂતનું જીવન એવું હોય છે મિત્ર જે સવારે ઉઠીને ખેતરમાં કામ કરવા જવું પડે. અને જમીન તૈયાર કરવાની, બીજ વાવવાનું, પાની આપવાનું, નિંદન કરવાનું. અને પાકની સાંભળ રાખવી જેવી જવાબદારીઓ તે નિભાવે છે. જો વરસાદ ઓછો પડે તો ખેતી કરવામાં પણ અશક્ય બનતી હોય છે ને. ખેતીને ઘણો બધો નુકસાન પણ પહોંચતો હોય છે. અન જો વધારે પડતો વરસાદ પડે તો ભી નુકસાન ખેતીને થાય છે. એટલા માટે આ વરસાદ પણ પૂરતા પ્રમાણમાં હોય તો જ ખેતી સારી રીતે થાય. અને ખેડૂતોને સારું એવું આવક પણ મળે. અને સારો પાક થાય. આધુનિક ખેતીમાં આપણે જોઈએ તો મિત્ર ટ્રેક્ટર ટપક સિંચાઈ, સુધારેલ બીજ, ખાતર. આધુનિક કૃષિ અને ખેતી વધુ સરળ અને ઉત્પાદક બની છે. જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવાથી પાકનું ઉત્પાદન તો વધે છે પણ એમાં મિત્ર આપણે જોઈએ તો જમીનને પણ ઘણું બધું નુકસાન થાય છે, એટલા માટે આપણે આધુનિક ખેતી નહી, પણ જે આપણા વડીલો ખેતી કરતા હતા. ખેતી કરવી જોઈએ, જેનાથી આપણું વાવેતર અને જમીન પણ સારી રહે, એટલા માટે આપણી ખેતી તો આપણે આપણા જૂના સમયગાળાથી બાપ-દાદાઓ કરતા હોય તે જ હિસાબે ચાલુ જોઈએ. તે આપની ફરજ જોઈએ તો કોઈ પણ મોટો ખેડૂત હોય એનો આદર કરવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અન્નો બગાડ કરતો હોય તેને રોકવું જોઈએ, આમ કરવાથી આપણે પર્યાવરણની સુરક્ષા અને અન્નો બગાળ કરતા અટકાવી શકીએ અને તે અન્ન આપણે આગળ જતા કોઈ પણ ભૂખીયાને ખવડાવી શકીએ. એની માટે આપણે આપણે આવી ફરજો નિભાવી જોઈએ. જો ખેતી એ આપણો જીવનનો મુખ્ય પાયો છે. જો આપણા પૂર્વજોથી આ ખેતી ખેતી ઉપર આધારિત રહેલા હોય છે, એટલા માટે આપને ખેડૂતના પુત્ર હોવાનો ખૂબ જ ખુબ જ ખુશ રહેવું જોઈએ અને સન્માનજનક વાત કહેવાય છે. કેમ કે આપણે ખેડૂત પુત્ર કહેવાય છે. જો જો ખેતીમાં વિકાસ હંમેશા સહયોગથી થાય છે. જો આપણે કોઈ પણ ખેતી કરીએ તો એમાં બધાનો સહયોગ હોવો ખૂબ જ જરૂરી છે.
હા, મિત્ર તમે ખુબ સરસ રીતે સમજાવ્યું છે. આ આપણે જમીનના પ્રકાર વિશે અને ખુબ ખુબ સારી રીતે એવી સંચાલન જમીન પર આપણે કરીએ છે. ખેતી તેથી જમીન પર તૈયાર કરવી ખેતરને ખેડવું ને સૌથી પહેલા ભાતને વાવેતર કરવું આમ ઘણું કરવું જોઈએ. એમ આપણને ભારતમાં સૌથી મોટી ખેતી થાય છે. એટલે વીસ-ત્રીસ દિવસને રોપણી ખેતરમાં વાવવું જોઈએ. એમ બે-ત્રણ છોડ વચ્ચે વાવીને આપણને કઈને કઈ પાણીનું સંચાલન કર કરતી વખતે કેવી દાન ધ્યાનમાં બાબત રાખવી જોઈએ. આમ ખેતી કરતા વખતે આપણને સૌથી પહેલા ખેડવું પડશે પછી ખાતર ખાતર અને નિંદણ કરવાનું રહેશે. આમ જમીનમાં કે એમ-તેમ ઘણું બધું આપણે રોપણ કરી શકીએ ઝાડ કે કઈ કઈ રીતે એમ લાગણીથી આપણને ધ્યાન પૂર્વક લગાવું જોઈએ પ્રકૃતિનો ખ્યાલ અને સ્પષ્ટ રીતે આપડને વાવતા શે. આમ જણાવામાં આવે શે કે જો તમે ગુજરાતમાં ખેતી કરીને એક મુખ્ય રીતે પાક મેળવી શે, એનાથી આપ પણું ઘર ચાલે, એમ રીતે કરીને અમુક વિવિધ પ્રકારના કાર્ય આપળે કરી શકીએ સે ખેળકુતી. એમ ઘણી બધી ખેતી કરવાનું અને એનથી આપણે ખેતી કરીએ સે. આમ ખેતી કરતા વખતે આપણને ઘણા બધા આવે સે તેથી અમુક એવું થાય સે કે ખેતી કઈ કરીએ એમ તો આપણને ઘણી બધી ડાંગર સે કે એમ તેમ ભાત રો પણ નય ને બીજી વિવિધ એવી છે ખેતી કરવાની રીત. જેથી, આપળે ખેતી કરી શકીએ. આમ કયા પાક એમ કે પાક વધુન થી વધુ થાય સે આપણે જેમ કે ભાત આપળે, દાખલ તરીકે ભાતનું પાક રોપણ કરીએ પસી ત્ર ત્રીસ પાંત્રીસ દિવસ પસી એનું આપળે વાવેતર કરતા સે. એમ ઘણી બધી ભાતના આપળે રોટલા બનાવીએ. ઘણું કાર્ય કરીને આપળે ઘર ચલાવતા સે. જેમ કે અને, એવી જાત સંચાલન વિશે આપણને જાણવવાની પ્રક્રિયાની ખેતી તરીકે આપળા ઘર થાય સે. આમ નવસારી, વલસાડ જિલ્લામાં ઘણા બધા અમ ખેતી ના, પાણી ના એ એવું સંચાલન જોવા મળે છે જેમાં આપળે ખેતી કરીને કાર્ય કરી શકીએ. જેમ કે આ વર્ષે ઘણું પાણી હતું, એમાં ઘણું બધાનું લોકોનું ખેતી નું નુકસાન થૈયલું સે, એમ તેમ થૈયલું સે. જેથી આપણને ચિંતિત હોય, પણ હું કૈયને એક વર્ષ એવું થાય, બીજા વર્સેે હારી ખેતી થાય પણ, ત્રીજા વર્સે ખેતી વિશે આપણને ચાલુ રાખીએ સે. એમ જણાવામાં આવેલું સે.
હા મિત્ર તમારી વાત એકદમ તદ્દન સાચી છે, જો આપણે આજના સમયમાં જોઈએ તો, બધા રાસાયણિક ખેતી ઉપર ઉતત્રાઆલા સે જો બધા રાસ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા છે, એના કારણે શું થાય છે મિત્ર જો જમીન હોય એને ઘણું બધું નુકસાન થતું હોય છે. પાક તો વધારે આવે પણ બીજી વખતે જમીન ફળદ્રુપતા ઘટાળ નાખે સે એ જમીનની, એના કારણે બીજી વખત કોઈ પણ પાક કરવું હોય તો આપણે એ ખાતરનો ઉપયોગ કરવો પડતો હોય સે. જો આપણેે ખેત ખેતરમાં રાસાયણિક ખાતર નાખીએ જ ના તો એ જમીન ફળદ્રુપતા વાળી બની જાય છે, એના કારણે આપણને ખાતરનું ખોટો ખર્ચ ની કરવો પડે એટલા માટે આપણે રાસાયણિક ખાતર નો ઉપયોગ ન કરવો જોઈએ, પણ આપણે રાસાયણિક ખાતર નય પણ જે આપણે ઘરે રા જે ઘરે આપણે ખાતર બનાવામાં આવે કુદરતી એ જ નાખવું જોઈએ એનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે અને ખેતીમાં ઘણો બધો ફાયદોજનક પણ થાય ને આવક પણ વધુ પડતા માં આવે. એમ એમાં આપણે જોએ તો આજના ટેલ ટેકનોલોજી અહ કેટલી ઘણી આગળ વધી ગઈ છે જો ઇન્ટરનેટ અને હવામાનની માહિતીનો ઉપયોગના કારણે ખેતીમાં ક નિર્ણયો પણ આપણે સારી રીતે કરતા હશે. જેમ બજાર ભાવ અને વરસાદ ની આગાહી એમ ઘણી બધી સરળતાથી માહિતી મળી જતી હોય છે એના કારણે શું મિત્ર ખેતીમાં આપણે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકીએ છેએ અને એ કયા સમયગાળે કરવાનો એ આપણે કોઈ પણ ઇન્ટરનેટ દ્વારા આપણી માહિતી હોય એટલે તે રીતે આપણે ખેતીનો સારું કે ઉપયોગ સારી રીતે વાવેતર પણ કરી શકીએ ઓછા સમયમાં આપને વધુ ઉત્પાદન પણ મળતું હોય છે. નું મહેનત વધારે કએ કરીએ તો ખર્ચમાં પણ ઘટાડો થઈ જાય છે. હમ્મ અને જોઈએ તો પાકની ગુણવત્તા તો સુધરે જ હમ્મ. જો આપણે રાસાયનિક ખાતરનો વાપરીએ તો. અને દેશની ખાત સુરક્ષા મજબૂત પણ બની જતી હોય છે એટલા માટે આપણે અને કોઈ પણ સિંચાઈ કરવું હોય તો આપણે આધુનિક ખેતી માટે મશીનરો સ એવી નવી ટેકનોલોજીનો ઉપ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એનાથી આપને કોઈ પણ કાર્ય સરળતાથી બની જતું હોય છે. એટલા માટે આપણે પર્યાવરણને પણ બતાવી શકીએ છે ને. સંતુલિત અને ટકાઉ ખેતી પણ થઈ શકે છે.
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે.
માં. સારું મિત્ર મારી વાત સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર મિત્ર.
હા મિત્ર.